કેમ છો મજામાં
હા મજામાં તમે કેમ છો
બસ મજામાં તુ બોલ શું ચાલે
બસ મજામાં છું તમે કેમ છો કો કઈ નવા જૂની
ના ના અત્યારે તો કઈ નવાજુની નથી બસ આજે રથયાત્રા હતી તો રજા છે માં તો આ ઘરે બેઠા
બરોબર હું હમણાં ઘણા સોશિયલ મીડિયા પર સોલો ટ્રાવેલ ના વિડીયોઝ જોતી હતી તો કીધું લાય તમારી જોડે વાત કરું એના વિશે
અચ્છા બરોબર આજકાલ તો ઘણા બધા લોકો એવું જ કરે છે ને હવે એકલાાખ ફરવા જવાનું પસંદ કરે છે
હા મને પણ એવું છે કે એક વખત સોલો ટ્રીપ પર જવાની ઈચ્છા છે
બરોબર હું તો ગયા વર્ષે ગઈ હતી ઉદયપુર એકલી જ ગઈ હતી આ રીતે સોલો ટ્રીપમાં
ઓ એવું ખરેખર ડર નતો લાગ્યો તમને
આમ શરૂઆતમાં એમ લાગતો હતો થોડો ડર પણ પછી બધું સારું રહ્યું
અચ્છા એ તો બરોબર મેં કીધું બાકી આપમ એકલા જવાનું પેહેલી વાર વિચારી તો ડર તો લાગે બધા ઘરે થી પછી પરમિશન આપી દીધી તી તમને
હા એટલે મેં શું કર્યું કે પહેલા આખું પ્લાનિંગ પહેલેથી સમજાવ્યું હતું ઘરે બધાને કેમાં કેવી રીતે જવાની છું ક્યાંથી જવાની છું ક્યાં રોકાવાનું છે શું ખાવા પીવાનું છે ક્યારે ફરવા જવાનું છે ક્યારે પાછું આવવાનું છે પછી એલે બોઉ જ બોઉ જ મનાયા ને એટલે પછી છેલ્લે પેહેલે થી બધું પ્લાનિંગ સમજાવ્યું તું એટલે પછી માની ગયા
હા તો બરોબર મેં કીધી એકદમ તો ડાયરેક્ટ પેલા આપણને ઘર વાડા માને બી નહી એમ તો પછી તમ ક્યાંર ઉપાાયા હત
એક સારા રીવ્યુ વાડી હોટલ હતી અમે પેલા મેં બોજ જોયું તો અયાથી જ જ તે વખતે એવું ખબર ન થી કેવુ હોટલ કેવી હશે પણ મેં તો પછી સારા રિવ્યુ વાળી હતી હોટલ. એમાં બધું ઓનલાઈન બુકિંગ કર્યું ઉતું.
હમ્મ બરોબર છે. તો તમે એમ એકલા મુસાફરી કરી તો તમનમ શું સૌથી વધારે મુશ કેલેવ પડી હોય એવું લાગ્યું.
અ-અ-અ સૌથી મોટી મુશ્કેલી તો એ કે બધું આપડે પોતે જાતે મેનેજ કરવું પરજ. જવાનું આવાનું પછી ટ્રાન્સ ઉટ ખાવાનું પછી સમય પછી તમે કોઈના ભારોસે નારો ક્યાં તમને શું મળે શું નઈ? જે મળે એ ખાવું પીવલી પડે. તેઈ ફસાઈ જાવ તેવું બીજ ખામ. ત્ય ગાડી છૂટી ગેઈ બસ છૂટી ગેઈ ટ્રેન છૂટી ગેઈ કાં તો કશું મળતું નથી. એ બધું જ એટલે ટ્રાન્સપોર્ટ ખાવાનું સમય બધું પોત તે જ મેનેજ કરવો પડ
પણ એમાંથી આપનૈ ઘણું બધું શીખવા પણ મળે છે હે ને.
હા એ બધું બો જ સાર આપને આપણને આત્મવિશ્વાસ ઘણો વધી જા માં એકદમ આમ કોન તો ડંચ લાગે આપણને કે આપણને એકલા ફરતા થેઈ ગયા એટલે કયું કે આપણને અવ બધું આપણે આપણી જાતે ડિસિઝન લેતા થેય ગ્યા.
બરોબર તો તમે ઉદયપુર ગ્યાતા બરોબર તો પછી તમે ત્યાં બીજી કોઈ કઈ કેવી જગ્યા ફરી? ઉદય જીની જોવાલાયક.
એ બાજુ છે ને બધું બોવ બધું ફરવાનું છે જેમ કે સિટી પેલેસ પતેસાગર લીક. પછી ત્યાં લોકલ માર્કેટ પણ ગઈ તી લોકલ માર્કેટ બો મસ્ત હતા. ડહીંયા ચણિયા ચોડી ને એવું મડે ને એવુ બધું ત્યાં લોકલ માર્કેટમાં ઉદયપુર માં ચણીયા ચોડી તાઘરા એ બધું હતું તું ત્યાં ગઈ હતી.
હમ્મ હમ્મ તે ત્યાં તો બધા અત્યારે એમ એમ બી ફરવા જાય ને તો એવા જ કપડાં પેરતા ઓય છે નઈ. સ્કર્ટ અને ઉપર ક્વિશર્ટ. ને એવું થોડુંક આમ ટ્રેડિશનલ અને થોડુંક મોર્ડર્ન પણ લાગે.
હા હા મેં પણ એવું જ કર્યું તું પછી પણ મારી પાસે તો અઈયાંથી નતું એવું કઈ. એટલે મેં તો પછી ત્યાં જઈને એવું ત્યાં માર્કેટ
બરોબર છે. તમને ત્યાં ખોટા કોણે પાડી આપ્યા તા?
હા એ વખતે છે ન સૌથી વધુ એવું થયું કે એકલા ના જવાય કે એકલા જઈએ તો આ પણ નવ પોટો કોણ પાડાવે પછ પણ પછી મેં છે ને એવ બધું પેલ્લા જ વિચાર્યું તું એટલે મેં છે ને ટ્રાઈપોડ લીધો તો. ક્યારે ડ્રાયફ્રુડ વાપર્યો ક્યારે તો પેલા ક્યારે વાપર્યો તો પણ એ બધ તે હું લઈ ગેઈ તી આને પછી થોડાક ફોટાઓ બીચાજે મારી જોડે પ્રવાસીઓ હતા ને જે આવી રીતે સોલો ટ્રીપો પરા તન અંને કીધું. તો એકબીજાને આવી રીતે પાડી આપ્યા ને તો ટ્રાયકોડ હતો પછી એનાથી જાતે જાતે પોટા લીધાં.
બરોબ પણ આપણને પછી સુરક્ષા વિશે બી બો ધ્યાન રાખ પુપોતાના આપડે ક્યાંય બી એખલા કરતા જોઈ તો તમે એમાં શું શું ધ્યાન રાખ્યું તું?
હાઆ-આ-આ હું તો શું કરતી તી પણ છે ને છ સાત વાગ્યે સાત વાગે કા તો મોડામ મોડા આઠ વાગ્યે હોટલ ઉપ પણ જ્યાં હું રોકાઈ હોઉં ને ત્યાં પોચી જતી તી રાત્રે મોડે બાર ના નીકડતી. અને ઘરે છે ને લાઈવ લોકેશન શેર કરી દીધી હતી. અને અમુક લોકો જે જરૂરી હતા એ જરૂરી લોકો ના નંબર સેવ કરી રાખ્યા હતા મેં જોડે. ટ્રુપમાં બીજે એકાદ બે જણ આ્યા હોય ને એમને જોડે નંબર લઈને સેવ કર્યા.
હમ.
હવે રાત્રે કઈ થઈ જાય તો. એટલે રાત્રે હું શું કરું મોડે બાર જ નથી નીકળતી.
બરોબર છે એ વાત. સાચી કે તમે લોકેશન ન બધું શેર કરી રાખો ને તો ઘર વાળાનુંું પણ ધ્યાન રે એમ. હ.
હમ અને પછી કેવું કેશ ને એવ બધું બું વધારે નથી રાખતી જોડે.
બરોબર તો તમારું બજેટ કેટલું રહ્યું હતું.
આમ તો જો એકલી ગઈ ને તો લગભગ દસ થી બાર હજાર રૂપિયા જેવો મારો ખર્ચ. ો થઈ ગયો બધું મો. કરીને ટ્રાવેલ ખાવા પીવાનું જવા આવવાનું બધું જ થઈને બાર દસ કે બાર હજાર જવું. પચો ખ.
એ એ તો સારું કેવાય કે તમારે આટલામાંટ સારી ટ્રીપ તો થઈ ગઈ.
હા. એટલે જો ને મેં પહેલે થી બુકિંગ કર્યું હતું ને એટલે ખર્ચો ઓછો થયો. નહીં તો અગર હું ત્યાં જા પછી હોટલ સેટ થાય અને પછી હું ત્યાં જઈને બુકિંગ કરે. તમને રૂમ મળે ના મળે એ બધું બહ ઓલું થઈ જતું. એટલે પહેલેથી બુકિંગ કરી દીધું હતું ને એટલે મને વોટ્સઅપ કરજો થય.
હમ. હું પણ અમે કોઈ નજીકની જગ્યાએ જવાનું વિચારી રહીશું એકલું સોલો ટ્રીપ માટે.
હા એવું જ કરે પણ શરૂઆતમાં છે ને નજીકની જગ્યાએથી જ શરૂ પ જાય. તો વધારે સારું રહેશે.
હ તમેને કોઈ કે આમ કોઈ એ જગ્યા ખબર છે કે જેવી રીતે આમ નજીક. માં બી હોય ને એકલા શરૂઆત માં હું જઈ બી શકું.
હા સાપુતારા છે પછી માઉન્ટ આબુ છે. અથવા જેમ કે હું ઉદયપુર જઈને તો ઉદયપુર ી જવાય એ બી સારી જગ્યા. કે છો તું જ્યાં રહેશે એ બાજુ છે તો તને ઉદયપુર આબુવાળા રૂટ બી નજીક જ પડે. તો એ બધી સારી જગ્યાઓ છે.
હા એ વાત બરોબર છે. તો ટ્રાવેલ દરમિયાન તમને કોઈ આમ નવા મિત્રો બન્યા હોય કે એવું કઈ ખરું.
હા હું છું ને ત્યાં બે આવી ત મારી જેવી છોકરીઓ આવી હતી તો બે છોકરીઓ મળી હતી. અને હજુ પણ એમે લોકો સંપર્કમાં જ છ એમ.
બરોબર છે તો તો તમારો અનુભવ બહુ સારો રહ્યો હ છે.
હા સોલો ટ્રાવેલમાં પોતાની સાથે આમ સમય પસાર કરવાનો આનંદ આવે છે. આપડે આમ બધા જોડે વાતો કરતા હોય ત્યારે મ એવું થ કે આપણને શું ગમે છે. આપણને સુું ખાવું પીવું ગમે છે આપણને એ બધું આપણું. પોતાનું આપણને જાણ થાય કે આપણે શું શું આપણને પોતાની જાતને લોને છે.
હા એ વાત તો સાચી આમ રોજીંદો આપડું જીવન આમ એકનું એક થઈ ગયું ને રોજ સવારનું તો પણ. પણ એમ થાય કે આખા દિવસ નો આપડો એક ન એક ટાઈમ ટેબલ થઈ ગયું તો આપડણે થોડા એ વસ્તુથી બહાર નીક પને તો આપણને થોડું બ્રેક પણ મળી જાય.
હા એ છે બસ મારે પણ એવું જ હતું રોજે નોકરીને એવું રહેતું હતું. અને પછી કંટાળવાય જતો તો ઘરે બી એવું બધું એટલે પછી મને એવું થયું કે બસ એકલું જવું છે તો થોડું બ્રેક મળે એટલે જ પછી હું આવી રીતે સોલો ટ્રીપ ઉપર જઈને આવી.
હવે તો મારી પણ ઈચ્છા વધી ગઈ છે તમે આવું બધું મને કીધું ને તો જવાની
જજે મન તો બી જરૂર જજે એક વાર તો જવું જ જોઈયએ પણ હા હું પ્લાનિંગ પેલેથી કરીને જચે એટલે જ પેલી વાર જ તા હોય તો ડર ને એવું ના લાગે અને શું આપણને બધું સુરક્ષા ને બધું રેય આપણું
હા તો હું સે ને એવું કરીશ હું પેલા ઘરે વાત કરું મને ઘરે કેવી રીત તે બદામ પેલા હા પાડે સે કે શું? પછી હું કઈ જગ્યા પ્રમાણે જે બી મને આમ થશે ને બજેટ પ્રમાણે એ રીતે હું તમને પૂછીશ બધી વાત કરીશ સમે મને સમજાવજો એ રીતે હું પછી આગળ ધીમે ધીમે પ્લાન કરી
હા એ રીતે કરાય પણ પેલા કેવું છે કે તું જગ્યા ડિસાઇડ કરી લે. કે તારે કઈ બાજુ જવું છે? પછી અ કેવી રીતે થાય છે? એ બધું તું પેલા નક્કી કરી લે કે કારે કઈ જગ્યાએ જવું છે? ત્યાંની હોટલો જોઈ લે કે કઈ હોટ ટલ સારી છે શું છે? તો ઉદયપુર બાજુ જવું હોય તો મને કેજે કારણ કે ત્યાં હું જઈને આવી એટલે મારો અનુભવ છે. પણ બીજે ક્યાંય સાપુતારા માઉન્ટ આબુ એ બાજુ ક્યાંય જાય ને તો પેલા આ બધું જોઈ લેજે એક વાર.
હા એટલે આપણને કેવું તમે મને જેમ કીધું ને કે તમે પેલા થોડું ઘણું બુકિંગ જા તે કરાયું તું કેવી રીતે તો હું પે જગ્યા નક્કી કરું પછી જોઈ લઉ કે કઈ સારી હોટલ ને સેફ વાળી જગ્યા પર છે બધું તો થોડું ઘણુ બુક કિંગ પેલા કરાયી દઈશ અને એવી જ ટ્રાવેસ સોધીશ કે જેમાં આવી રીતે કોઈ કોઈ માણસ હોય જે એકલા જતા હોય એમ તો મને બી થોડુંક આમ ભલે આપડે એકલા સોલો ટ્રીપ જ કેવાય પણ તોય આપડી જોડે કોઈ સંગાત તો હોય એમ. બિલકુલ એકલા ના પડીએ આપડે.
સાચી જ વાત છેને ના એવું એવું બી-' કરાય પછી તારે તો આઈ થિંક બેન પણ છે તો તુંન તારી બં બેન બંને જાઉં ને તો પણ સારું રે.
હા એ વાત તમે સાચી કીધી તો આમ કેવું ઘરના બી માની જાય ને એક બીજાનો સપોર્ટ પણ રે.
હા એટલે એ રીતે તમે જઈ શકો એમ.
અને એને તો પાછું સારું એને તો ફોટા પડવાનો બી એટલો શોખ છે. તો પછી અમારે બને ને એનો બી વાંધો ના આવે.
હા અને બને શું કે ફરવાનું પણ થઇ જાય.
હ એમ તો આમ બધી જગ્યાએ પરિવાર સાથે જતા જ હોઈએ છે તો પણ આમ એક બે રીતે જઈ જાય એક બે જગ્યા પર આમ બેનો સાથે થે તો બી આપને થોડું વધારે આપડે મજા કરી શકીએ.
હા અને તમે બે બેનો આમ એકલા જાઓ ને તો સારું કે તમારા બંને થોડી વાતચીત કરી શકો ઘરમાં કેવું બધા હોય એટે તમે એવી રીતે કઈ વાતચીત ના કરી શકો તમારી બેન તમારી જોડે કદાચ વધારે ખુલે એના જીવનની વાતો બી તમને બધી કરી.
હા એ વાત તમે સાચી કીધી અને હું છું ત્યાં સુધી તો થોડું નવું નવું શીખી જાવ જે એકલા કરતા ફરવાને બાકી ક્યાં એવી રીતે એકલી જ ત તિનથી.
બરોબર.
વાંધો નઈ હું ઘરે પેલા છે ને વાત કરું કઈ જગ્યાએ જવાય એમ છે પછી હું તમને. કઉ તું તમે મને સજેશન આપજો તમારા.
ચોક્કસ ચોક. બસ જોઈ લો તમે હું એ હા સારું ચલો હા આવજો.